હ
હલો
કેમ છો મજામાં તમે?
હા એકદમ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં શું ચાલી રહ્યું છે બીજું!?
હ બસ બધું સારું છે તમે કયો શું કયો છો?
હા સારું સારું કેમ છે ઘરે બધા મજામાં એકદમ?
એકદમ મજામાં બધું સારું ચાલી રહ્યું છે. તમારી ત્યાં વરસાદ છે?
હા સારું છે આજે નતું બે ત્રણ દિવસ સારું હતું વરસાદ તમારે ત્યાં?
હા અમારે ત્યાં પણ ઠીકઠાક જ છે.
સરસ સરસ શું કે બાકી બધું?
બસ મજામાં કેમ યાદ કર્યું આજે?
મેં કીધું એક કામ હતું એક ટોપિકમાં ચર્ચા કરવી હતી મેં કીધું તમને યાદ કરવું.
હા સરસ
સરસ સરસ
જો તમને દુનિયાને વધુ સારી બનાવવા માટે ફક્ત ત્રણ નિયમ બનાવવાની તક મળે તો તમે કયા નિયમ બનાવવા માંગશો?
હ પ્રશ્ન તો તમારો ખુબ જ અઘરો અને સારો અને વિચારવા જેવો છે. કે જો મને દુનિયાને વધુ સારી બનાવવા માટે ફક્ત ત્રણ નિયમ બનાવવાની તક મળે તો એ કદાચ નિયમ શું હોઈ શકે તો સૌથી પહેલો નિયમ એ બનાવો કે દરેક વ્યક્તિ એ એકબીજાને આદર કરવો જોઈએ સરસ સરસ વિચાર છે તમને કેમ લાગે છે કે આ સૌથી મહત્વ હા હા કારણ કે આદર હોય તો ઘણા ઝઘડા હાથે ઓછા થઈ જાય આજ કલ જોવા જઈએ છે તો લોકો એકબીજા નો આદર કરતા નથી એકબીજા નુ તો છોડો આપણે જોવા જઈએ તો ઘરે જ લોકો મોટા માણસો નો આદર નથી કરતા માતા પિતાને પણ ટૂકારો થઈને બોલાવતા હોય છે, સામે બોલતા હોય છે, જેમ તેમ બોલતા હોય છે, હસ વ્યસ્ત વાતો કરતા હોય છે તો ઘરે જેવી રીતે વાતો કરતા હોય તો આપણે સમજી એ છે કે બીજા જોડે તો એ સારી રીતે વાતો નહી જ કરે તો મારો વિચાર એ પ્રમાણે છે કે સૌથી મહત્વનો નિયમ એ જ હોવો જોઈએ કારણ કે આદર કરતા નથી તો ઝઘડાઓને ઓછા થઈ જશે ઘણા બધા કારણ કે આજકાલ ઝઘડાઓ પણ એટલા બધા થાય છે નાની નાની વાતોમાં લોકો એક બીજાને મારવા ઉપર ઉતરી આવે છે એ બધું આજકાલ અ એટલે કે સામાન્ય થઈ ગયું છે તો જો એકબીજાને લોકો સમજશે અને આદર કરશે તો મને લાગે છે કે ઘણા ઝઘડા ઓછા થઈ જાય અને લોકો એકબીજાને સમજી પણ શકે
અચ્છા સરસ ખુબ સરસ અને જો બીજા નિયમ બનાવો હોય તો એ કયો હશે બીજો નિયમ
હા જો બીજો નિયમ હોય તો દરેક વ્યક્તિ એ પર્યાવરણની સંભાળ રાખ વી જોઈએ પર્યાવરણ તમને ખબર છે અને મને પણ ખબર છે કે આપણા જીવન મા ટે આજકાલ કેટલું મહત્વનું છે, પર્યાવરણ નુ નુકસાન આજે લોકો ઘણી બધી રીતે કરી રહ્યા છે કે પર્યાવરણને લોકો મોટી મોટી ફેક ક્ટરી દ્વારા નુકસાન કરી રહ્યા છે, વ્યક્તિગત રીતે લોકો નુકસાન કરી રહ્યા છે. ફેક્ટરીઓ દ્વારા પ્રદુષણ ઉત્પન્ન થાય છે, તેના લીધે પર્યાવરણને નુકસાન થાય છે.
આપણે જોવા જઈએ તો જે આપણે ગાડીઓના પ્રદુષણ થાય છે. વાહનોનું એ પ્રદુષણથી પર્યાવરણને નુકસાન થાય છે.. આપણે જે ધુમાડાઓ કે આગને લગાવીએ છીએ એનાથી ધુમાડાથી પર્યાવરણને પ્રદર્શન થાય છે. તો જે બધી રીતે પર્યાવરણને નુકસાન થાય છે. એ આપણે જોવા જઈએ તો એ આપણા માણસ માટે જ ખરાબ છે. તો મારા મત મુજબ તો પર્યાવરણ ની સંભાળ રાખવી એ ખૂબ જ જરૂરી બની ગઈ છે. આપણા માટે તો એક આ નિયમ પણ એક જરૂરી છે. સરસ ખુબ સરસ એ માટે લોકો રોજદાર
શું શું કરી શકે એ તમે કહી શકો ખરા
હા તે માટે લોકો રોજિંદા જીવનમાં વૃક્ષો વાવી શકે છે. પ્લાસ્ટિક ઓછું વાપરી શકે અને પાણી બચાવી શકે આ બધી નોર્મલ આપણે વાતો કહી શકીએ કે જો વૃક્ષો વાવી તો આપણે પર્યાવરણ ને બચાવી શકીશું કેમ કે આજકાલ લોકો વૃક્ષો જેટલા વાવતા નથી એટલે તો વૃક્ષો કાપી નાખે છે. તો જેટલા વધારવા જોઈએ વૃક્ષો એના કરતા લોકો વૃક્ષ વૃક્ષો ઘટાડવામાં લાગ્યા છે. કાપી જ પડ્યા જે વૃક્ષોને કપાવી પડ્યા જંગલોને એવી રીતે તો જો વૃક્ષો વાવશો નહીં તો પર્યાવરણ નુકસાન તો થવાનું જ છે અને આપણને જ નુકસાન ઝેલવું પડશે. અને બીજું છે પ્લાસ્ટિક ઓછું કરવું. પ્લાસ્ટિક નો પ્રદુષણ પણ આજકાલ બહુ જ વધી ગયું છે જે પણ લોકો અટકાવવાનો વિચારતા જ નથી એનું પણ પ્રદુષણ ઘણું બધું થાય છે અને ત્રીજો છે પાણીનો પાણીનું પણ પ્રદુષણ ઘણી બધી રીતે થાય છે પાણીનો એક તો બગાડ થાય છે એ પણ આપણા માટે પર્યાવરણ માટે નુકસાનકારણ પછી બીજી રીતે જોવા જઈએ તો એક સ્ત્રીય નું વ્યસ્ત નકામો જે પાણી હોય છે. એ પણ જે નદીઓમાં અને ઝરણાઓમાં છોડી દેતા હોય છે તો ઈ પણ એક ખરાબ પાણી થાય છે તો એ પણ આપણા માટે ખરાબ છે તો એ પણ જળ પ્રદુષણ પણ થઈ ગયું અને પર્યાવરણ માટે નુકસાન થઈ ગયું તો આપણે જોવા જઈએ તો પાણી છે પ્લાસ્ટિક છે વૃક્ષો છે એ બધા આપણને નુકસાનકારક જ છે જે બધાને આપણને બચાવવું જોઈએ તો જ આપણું જીવન સરળ અને ભવિષ્ય સારું રહેશે એવું મારું માનવું છે.
સરસ ખુબ સરસ વિચાર છે તમારો હવે જો બધા લોકો આ નિયમોનું પાલન કરે તો સૌથી મોટો ફૂરફર ફેરફાર શું જોવા મળે
હા જો બધા લોકો આ નિયમનું પાલન કરશે તો લોકો વધુ જવાબદાર બનશે એવું આપણે કહી શકીએ.
સરસ સાચી વાત છે અને જો ત્રીજો નિયમ હોય તો એ શું હોય.
હા અગર જો ત્રીજો નિયમ હશે તો દરેકને ગુણવત યુક તો શિક્ષણ મળવું જોઈએ. આપણે આજે જોવા જોઈએ તો શિક્ષણનો ઘણો બધો અભાવ છે. એ પણ ઘણી બધી રીતે છે અમુક લોકોને તો ગરીબી ના લીધે શિક્ષણ પૂરું મળતું નથી તો અમુકો ના લીધે સમજ સમજણ નો અભાવ હોય છે તેના લીધે શિક્ષણ મળતું નથી અમુક લોકો પ્રાથમિક શિક્ષણ જ પૂરું કરીને અભ્યાસ મૂકી દેતા હોય છે તો શિક્ષણ નો પણ મહત્વ ઘણો બધો ઓછું છે અને સમજણ પણ ઓછી છે. તો દરેકને મને લાગે છે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ તો ખુબ જ જરૂરી કય
સરસ સરસ ખુબ સરસ.
બીજું શિક્ષણને તમે એટલું મહત્વ કેમ આપો છો? કારણ કઈ સકો હા કારણ કે શિક્ષણથી વિચારવાની રીત બદલાય છે તમે જોશો તો એ કોઈક અભણ વ્યક્તિ હશે અને એની સામે બીજો કોઈ શિક્ષિત વ્યક્તિ હશે તો એ બંનેના હાવભાવમાં બોલચાલમાં દરેક રીતે આપડે જોવા જઈએ તો ઘણો બધો ફેરફાર જોવા મળશે તો જે શિક્ષિત વ્યક્તિ હશે એ બધી વાતમાં એકદમ આપણે કહી શકીએ ને કે એ ટુ જેડ સુધી પરફેક્ટ હશે. એ દરેક વાત માં પરફેક્ટ જ હશે અને બિચારો જે અભણ વ્યક્તિ હશે એને કઈક ને કઈક મૂઝવણ હશે. જયારે શિક્ષિત વ્યક્તિ છે કે મુંંજાશે નહી તો એ આપણે કહી શકીએ કે શિક્ષણ એ મહત્વનું છે એ બધી માટ
સરસ સરસ ખુબ જ સરસ વાતો કરી તમે. જો તમને ફક્ત એક જ નિયમ બનાવવાની છૂટ હોય તો એ નિયમ તમમે કયો પસંદ કરો.
હવે આ વાતમાં તમે શું ક હા જો કદાચ એક એક જ નિયમ બનાવવો હે તો એકબીજા પ્રત્યે દયા અને સન્માન રાખવું જોઈએ એ ખુબ જ મહત્વનું છે
સરસ સરસ. તમને શું લાગે છે, કે આજના સમયમાં લોકો કયા નિયમને સૌથી વધુ અવગણે છે.
હા આજના સમયમાં લોકો અવગણતા હોય તો એ ટ્રાફિક ના નિયમો અને જાહેર જગ્યાની સ્વચ્છતા છે. આપડણે જોતા હોઈએ છીએ કે ટ્રાફિક નું કઈ મહત્વ રહેતું નથી જેમ તેમ ગાડી ચલાવતા હોય છે, સિગ્નલ સિગ્નલ તોડતા હોય છે, લોકો તો ટ્રાફિક નું ખુબ જ મહત્વ
જે વાતો હ ધ્યાને રાખું છ અર
જો લોકો પોતે જ નિયમોનું પાલન કરે તો ના કદાચ નહીં કારણ કે જો લોકો જવાબદાર બની જશે તો આ નોબત જ નહી આવે.
હા સાચી વાત છે. તમારા માટેતે નિયમો બનાવવું મુશ્કેલ છે, કે તેનું પાલન કરવું અને કેમ?
હા મારા મતે તો પાલન કરવું વધુ મુશ્કેલ છે, કારણ કે નિયમો તો આજને રોજ રોજ નવા નવા નિયમો બને છે, પણ પાલન કરવું એ ખૂબ જ અઘરું છે, કારણ કે દરેક વ્યક્તિને વેચારવાની રીત અલગ હોય છે, તેથી દરેક વ્યક્તિ વ્યક્તિ છે, નિયમોનું પાલન કરી શકતું નથી તેથી ખૂબ જ અઘરી વાત છે. હ અને જો બાળકોને નાનપણથી સારા નિયમો હા આ ખૂબ જ સરસ વાત કીધી તમે કે બાળકોને નાન નાનપણથી સારા નિયમો શીખવવામાં આવે. તો સમાજ વધુ શિસ્તબદ્ધ અને જવાબદાર બની શકે છે, કેમ કે જો બાળપણમાં જ બધા નિયમો શીખી જશે કે નિયમોનું પાલન કરશે કે જવાબદાર વ્યક્તિ બનશે તો એને ભવિષ્યમાં ઘણું બધું કામ આવશે અને ઘણા બધા સુધારા કરશે થશે તો એ ખુબ જ સારી વાત કેવાય. હા અને તમને શું લાગે છે, કે નિયમો ડર થી આગળ જોઈએ કે સમજથી. ના-ના સમજણથી જ. કારણ કે સમજણથી પાળેલા નિયમો લાંબા સમય સુધી ટકે છે. સમય ન જો દુનિયાના બધા લોકો એક દસ પણ એક કી મળી કોઈ સારું કામ કરે તો શું હોવું જોઈએ એ હા તો મારા મતે તો એ પર્યાવરણ અને સ્વચ્છતા માટે કામ કરવું જોઈએ. અચ્છા સરસ સરસ તમારા માટે દુનિયા વધુ સારું બટી હા તો એ મારા માટેતે એકતા સમજણ અને શાકાહારી ત્રણ વસ્તુ હોઈ શકે.
સર સરસ. સરસ ખુબ સરસ વિચારો છે તમારાને તમે ખુબ જ સારા પ્રશ્નોના જવાબ આપ્યા છે અને. તમને તમારાથી વાત કરીને મને ખુબ જ આનંદ મળ્યો અને ખુબ જ મજા આવી
હા મને પણ તમારી સાથે વાત કરીને ખુબ જ મજા આવે.